અવાજ આવે કે?
આરામ હલો.
અવાજ આવે?
હ કેમ કટ જેવો થઈ ગ્યો
ખબર ની હવે કેમ તે નેટવર્ક નહી આવે કે હું તે
હા, મારામાં સો ટકા પૂરું જ છે, એટલે કઈ નક્કી નહી.
હા એટલે બી હયે કદાચ.
હોય સકે.
એટલા મેં કઈરો. હવે આવતા છે ને અવાજ હલો
હા.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
. હલો.
હા.
કેમ કટ કટ થઇ ગયા પછી?
સીતારમણ પેલું તું કે એમ બીપુરી એ એટલે તું એ ફોન કરેલો ને તો કદાચ એવું થયું હોય તો કંઠઈ ગયો.
હોય શકે, મારે તો પૂરું થઇ ગયું બધું.
હમ્મ જ પટેલા છે.
હા.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
પછી ઇન્ટર્શિપ વાળું કઈ જોયું કે નહીં?
કઈ જોયું નહી અહીયા તો ઊઘોડે તો ને.
ને હોય આપડે ત્યાં નો તમે કોલેજ વાળું.
હા.
ચોથું વર્ષ ની મલે.
ચોથું વર્ષ હવે આપડે ફરજિયાત તે આપણે આપણે વખતે આપણને પેલું કીધેલુ ફરજ જયાત છે એમ વાલીની. પરવાનગી ને બધું સાઈન બધું માંગેલું.
એટલે ચોથું વર્ષ એટલે ચોથું વર્ષ છે ને. જેને કરવાનું તેને જ કરવાનું એમ.
હ તે જ એવું તે ગેસ એમ વાલા તે લોકો એવું જોવું હત કે કે જે કરવાનું તે. તેને જ કરો અને જેને મોન ને જ રેશ. તેર કે પચોતેર ટકા હ સાઠ કે સિત્તેર ટકા આવે તો જ થ ચોથો વ રસ થાય એમ ભલે ભાઈ કરવાના નહી કરવાના એમ કઈ નહી એ કરવાના રહી જતા હો એમ.
હા પણ તે આપડી ઈચ્છા રે આ તો પણ આપણી કોલેજમાં છે કે નહી એમ?
હમ્મ.
આા ચોથું વરસ ભૂમિકતા કઈ નિમોલ.
ચોથું વરષ નઈ ખબર હવે અરે આવેલું હોય તો પછી હોય જ કે નહી.
ખબર તો કેમ કે બધી કોલેજ માં નઈ એવું કે એમ કેમ કે એમાં ફરજયાત નહી કે ન જે કરે તે
હમ્મ એ ખાલી કેવા પૂરતું સર ચાર વર્ષ એમ.
પબતે તો ખબર બડી હ.
એ તો પ્રોફસર લોકોને કોઈને પૂછવા પડે? કે ચોથું વરષ થાય હું એમ. હમ્મ. હા કોલેજમાંથી ઇન્ટર્નશીપ વા આવતાશે તેની લને ની જ બેહ કંપની વા આવે આમ તેમ પૂછી જવું આપડે.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
ને જો આમ તેમ મળી જાય ને તો પછી. એક્સટર્નલ એક્ઝામ પતા ને પછી જયા આવીએ.
જોબ ભી મળી જાય તો હું કરવાના જોબ તો
ઇન્ટર્નશીપ હવે જે મળી તે વરી.
જોબ પણ હું કરવા?
કોમ્પ્યુટર બેઝ પર મળી તો બહ સારું આપણને
પણ હોય ઇન્ટર્નશીપ કરે આપડે પણ ઇન્ટર્નશીપમાં જઈને શું જોવાનું આપડે તે તો ખબર ન
ઇન્ટર્નશીપ કરવાની એટલે કે ઇન્ટર્નશીપ માટે કજ કે? ઇન્ટર્નશીપ મતલબ કે એક જાતની જોબ જ રે.
જોબ ની તો પૈસા નની મળ લે એમાં આપણને આપડે ખાલી એકવા જ જવાનું.
હમ આપડે ખાલી શીખવા જ જવાનું ને એ લોકો અફોટ એ લોકો આપતા રે તો એક્સેપ્ટ કરી લેવાના એમાં કઈ ના નહી મળે
હા તે ખબર ને પણ હોય જો આપડે હું શીખવાના હું છે. આપડે તે પૂછન ખબર કે કંઈ આઈડિયા
શીખવાના તો પછી તે કરોડતરી પેલુંને શું કેવાય કોઈ કોઈને કોમ્પુટર ક્લાસ શીખવાનું રહે પછ કઈ ડેટા એન્ટ્રી કેવ કઈ કઈ ક લાભ મળે તો ઠીક. ત તું ત્યા જ્યાં પેલું ક ત્યાં શું કરવાનું તારી મમ્મી ત્યાં જ મોકલાવેું ત્યાં કું
તો પપ્પા જ જાણે હવે પપ્પા નું તો પપ્પા મંનેમાં આવે તો એન્જિનિયર એટલે પેલું રહી તે તો ખબર ને મશીન એવું ઉધારવાનું એન્જિનિયર પણ પપ્પ ન હતું પણ મારે તે
તેનો રેકોર્ડ ને ઓવ રાખવાનો તેનો રેકોર્ડ ને એવ રાખવાનોખવા આવતા હોય કે નહી
આપણે જઈ કે ને તેનું આપણે પેલું બનાવવાનું પ્રોફાાઈલ હું કહેવાય રિપોર્ટ
રિપોર્ટ હા તો તે રિપોર્ટ રિપોર્ટ વાળામાં તારે ચાલે એમ
એવું નહી કઈ કોઈ બી આપ તે ઇન્ટર્નશિપ કર્યું હું શું કરું તેનો રિપોર્ટ બનાવવા સમય સમયજકે આપડે બી એવું- કરવાનું હે આપડે હું એ ખાતે ન રિપોર્ટ બનાવવાનો સમજ ગ
હવે એ લોકો કે તો ખબર પડે કે તમે બધા રિપોર્ટ ને એવું બી બનાવજો એવું કે તો ખબર પડે ને કે રિપોર્ટ ભી બનાવાનું છે કે નતે.
એ તો બનવા જ પડે બંને તે જ તો વિચારય એમ પાસું
હવે તે કોઈ એકા એક મેમને હખ ઉભી રાખીને પૂછવા પડે. કે કેવું કેવું થાય એમ.
તે હિસાબે પછી આમ તેમમ કે લાગભગ થાય એમ કેમ કે એમ તો એ લોકો તોમ નથી જ ક્યા કરે કે તમે ઇન્ટર્નશીપ હું હો તો વા જ છું એમ બાકી ત્યાં વગર સર્ટિફિકેટ તમને નહી મળે એમ કે પાહા-
તે છેલ્લા વર્ષે રહીને આપડે પાંચમા સેમની એક્ઝામ લઈ. ખબર હે આપડે પાંચમા સેમની એઝામ પતી પસી ને
હમ્મ.
આપડા પાંચમા સેમ ની એક્ઝામ પતે પછી ને?
આપડું ટી ઇન્ટર્નશીપ મીન્સ આ વર્ષમાં કરવાની એમ હવે ત્યા. સિક્મ સેમ પતે તા હું ધીમા ઇન્ટર્નશીપ પતી જ જાવી જોઈએ એમ.
એવું કે એટલે આપડે હમણાં વેકેશનમાં કરવાની?
હા સિક્સ સેમ નું રિઝલ્ટ આવેને તે પેલા પતી જવું છે.
એટલે આપણેે જતી એને કરી લવાની કેવું કેયું મને કઈ સમજ નહી પડી.
આપડે સુધી ને મળી જતી રહી તો બહું સારું એમ બાકી.
બાકી અમુક જણા તો પેલું પેલું જ એવું રહી રહી કે કોલેજ પતે પછી ઇન્ટર્નશિપ- બસ ત્યાં બધું લેવા જવાનું રિઝલ્ટ-
હ પણ એનું એમ પેલું એટલે કે એવું નહું રેવુ કેમ મારા કેવા મતલબ એવું કે ઇન્ટર્નશીપ એ સિકસ એમ પતે પછી થી બી થાય એમ આપડું વેકેશન પડે ને-
હા
તેમાં થાય એમ ને તે પછીથી કાગળ આપણે ત્યાં આપવાનું એટલે આપણને સર્ટિફિકેટ પછી થી આપે એમ બાકી સર્ટિફિકેટ તો આપડું આવી જાય પણ ઇન્ટેશિપ નું પેલું કાગળ નહી આપે તો આમ આપણને સર્ટિફિકેટ નઈ આપે એમ કેવા માંગુ હમજ પડી કેવા કે હલો હલો હલો હમણાંય છે. હલો જય હા હલો હલો હલ્લો.